મારો
હા એ કેમ છે
તો બસ મજામાં તમને કેવું છે
અમને બી મજામાં શું કરતી હતી
કાઈ ની જોો ને બસ હણા બેઠા ત ને જમી કરીને ને
હા અચ્છા શું હતું જમવામાં
આજે તમે બહારથી ખાધું તું જમવામાં તો મંચુરિયન રાઈસ પછી પીઝા પાણીપુરી ઢોસા ઈડલી એવું બધું ઘણું બધું લઈ આવ હતા બારથી
અચ્છા સારું સારું કેહવાય.
હા બોલો તમે શું કે ત ફ્રી હતા.
હા મનેને એક ટોપિક પર ડિસ્કસ કરું હતું. ક્યા પેટ્રોલ ના અને ડીઝલ ના પ્રાઇસ વધ્યા પણ ઈ એ ઈ મીન્સ ગવર્મેન્ટને દેખાઈ ગયું કે પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધ્યા પણ જો ખેડૂતે કોઈક એના પાક ના ભાવ વધારે્યા આવતા તો કેટલું અપોઝ કરે
હા એ વાત તો તમારી બિલકુલ હું બી સહમત છું તમારી એ વાતથી કે જો ખેડૂત કે પોતાના પાક વધ પાકનો વધારો કરે ભાવ ન તો કેટલું બધું ઓલું ગવર્મેન્ટ ઓલું કરશે અને આ પેટ્રોલ ડીઝલ જે છે વસ્તુ એ લોકોને જયારે જરૂર હતી ટેક્ટરમાં કે જે બીજી કોઈ મશીનરી માં એ લોકો આપતા નહતા કોક થોડુંક અમાઉન્ટમાં આપતા હતા. અને બાકી તો એ લોકોને કઈ હતું નહી બીજાને તો બધાને એલ્ફ ખર્ચા માટે જેમ કે કોઈ બી ફરવા જતું કે આમ તેમ એ લોકો બધાને પેટ્રોલ ડીઝલ મળતું હતું ઉપ ખેડૂતો ને જ સુકમ નહોતું મળતું એ એક મોટું મુર્દો છે.
એ સાચી વાત છે ખેડૂતો માટે થોડુંક એ લોકોને અ મીન્સ થોડુંક ફ્રી રાખવું જોઈ તું તું કે એ લોકોને્યા ટ્રેક્ટર હોય કે જે લાગતી વગર મશીનરી હોય ખેડૂતોને એનામાં એ લોકોને પેટ્રોલ પૂરતું આપવું જોઈએ ને ભાવ ભી આમ માપ ના રાખવા જોઈએ તો શું કે ખેડૂત માટે સહાય બને. હવે આપડે ગવર્મેન્ટ આટલું બધું પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારે એને એ કર્યું આગળ થી મોંઘું આવતું હતું પણ જે ખેડૂત આવડો વરસાદ વર છે આવડો પાક બરબાદ થઈ જાય હમણાં તો કેટલો ત્રણ ચાર વરસ ત્યાં આમૂલો ગરમીની સિઝન આવે એટલે કે ગરમીની સીઝન આવે એટલે વરસાદ વરસે એટલે કેટ કેટલી બધી જગ્યા કેટલું બધું નુકસાન થાય તો ગવર્મેન્ટ એના સામે કેમ નથી જોતી. ઘણી બધી યોજના બનાવી છે નો ડાઉટ પણ ઈ અમલ નથી થતી સરખી રીતે ને ખેડૂતોને માટે એ લોકોને ભાવ થોડાક હાય રાખવા જોઈએ. તો શું હોય કે ખેડૂત ભી કમાય આમ ખેડૂતો પાસે થોડાક ભાવમાં લઈ જાય વેપારી જે હોય કે જે હોય. થોડાક ભાવમાં વહી જાય લઈ જાય ને કેટલા મોંઘામાં એ આગળ વેચે તો એ શું ખેડૂત ને તો કેટલો સાવ થોડુંક મળતું હોય. જે હોય વચલું લઈ જાય જે કમાણી થાય વચલાની થાય. બાકી આપડા જેવા ખેડૂતો હોય તો બહિ મીસ બેસી રે એ લોકોને કાઈ હાથમાં ના આવે.
હા એ તો છે બાકી આજ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વાળું જ છે ને મેઇન તો વાળીઓ ખેડૂતોનું એ કેટલું બધું રિસ્કી હોય છે. કેમકે જો હવે અહીયાંથી એક્ઝામ્પલ આપું છું તમને એક મુર્દો લઈ લઈ આપે. કે આ દાડમ છે કે કેરી છે જોઈ લો ઈ હેને તે આપે ઉતારી પેકર્સ આવે પેકિંગ થાય બધું થાય. અને ટ્રાન્સપોર્ટમાં આપણે ચડાવી દઈએ આપણો માલ આપણો માલ દિલ્હી કે જતો હોય. આપને જ્યાં સુધી જાય ને ત્યાં હમ્મ પહોંચે નહી ત્યાં સુધી તો આપને રૂપિયા તો ના જ આવે ને આપે તો ફૂલ ઓન રિસ્ક મને એ લોકો ટ્રસ્ટ ઉપર આપડે માલ જવા દઈ હવે ના કરે એમ સંજોગ કોઈ બી એવો સંજોગ હોય કે આમ ટ્રક ઉથલી ગઈ કે એક્સિડન્ટ થયું કે તો જવાબ દાર કોણ આપણો માલ તો બધો વેસ્ટ જ ગયો ને આપણે રૂપિયા તો બધા વેસ્ટ જ ગયા હવે બે બે ટન હોય કે ત્રણ ટન હોય કે કેટલું બધું કેરી કે દારમ કે હોય તો કેટલું વેસ્ટ જાય બધું
હા ઈ સાચું હો હું બી જ કહું છું કે ગવર્મેન્ટ ને એવું કાંક ખેડૂતો માટે બનાવું જોઈએ કે કાંક એવું કરવું જોઈએ કે કારણ કે એવો નિયમ કરવો જોઈએ કે આગળથી જે હોય વેપારી જે મેન એનેક હાફ અડધા પૈસા આપે ખેડૂત ને તે પેલા જયારે ટ્રક ભરતા હોય કે જે હોય એ ટ્રક ભરતા હોય તો શું ખેડૂત ને થોડીક રાહત મળે કે અડધા પૈસા મળી ગયા છે તો અડધા આવી જશે પછી આમ તો પૂરા પૈસા આમ રિસ્ક ઉપર હોય તો ખેડૂત આ તો ખેડૂત ઉપર જ આવે ને કમાય એટલે બધા કમાય ને નુકસાન ખાલી ખેડૂત સુકમ ભોગવે એ બધાને બધાના ભાગમાં સરખું આવું જોઈએ. એટલે થોડાક આપડા સરકારને જ નિયમ નીકળવા જોઈએ સરકાર ને થોડુંક સખ્ત બનવું પડે ક્યાક થાય.
હા એ તો તમારી વાત સાચી જ છે કે બધાને આમ જોવું ખપે પછી સરકાર સમજી લો ક્યારેક સબસિડી આપે છે ખેડૂતને એટલી સાવ હવે બાર હજાર કે તેર હજાર આપે છે. હવે આજકાલ તો બાર હજાર તેર હજારમાં તો ખાતર નથી આવતું તેની દવાઓ નથી આવતી હવે કેટલું મોંઘવારીમાં તો બધું દવાઓ ને બધું વધી ગયું છે. હવે તમે જેમ કીધું કે એ લોકો અડધા રૂપિયા આવવા જોઈએ તો આપડે હવે દવા એક એગ્રોમાંથી લઈ અને એ લોકો ભી આપણે હવે આ આપણો માલ તો હાલ્યો જાય માલ ના રૂપિયા તો ના આવે ને મેં કીધું એવું કે કોઈક સંજોગોમાં આવી વસ્તુ ઘટના કે બની શકે ને રૂપિયા આપણા કન તો હવે પોહોંચે જ નહીં તો આપને એગ્રો વાળા ને બી આપવા હોય આપને એ બી માંગતા હોય તો આપને કાઢવા જ ક્યાંથી પછી જયારે આપણું પ્રોફિટ જ કોઈ ના થતું હોય
હા તો હું એજ કહ છું જો પ્રોફિટ થયું સપોઝ કે આમાં દાડમ કે કેરી કે જે આગળ ગઈ ને બહુ સારા ભાવમાં વેચાણે તો ખેડૂતનાા માં કેટલા આવશે દસ વા દસ રૂપિયામાં વેચા તો ત્રણ રૂપિયા માંડ ખેડૂતના હાથમાં આવે સાત રૂપિયા જેટલાઈ બધ બ વ સાત આઠ રૂપિયા એવજમાં લઈ જાય એમે ત્રણ રૂપિયામાં ખેડૂત ને એ બધું દેવું ને ઈ પ્રોફિટ ત હાતમાં આવે નહી પણ નુકસાન બધું ખેડૂતને ભોગવ તમે કીધું નાકરે નારાયણ વચમાં કક થઈ ગયો તો નુકસાન કેનું ખેડૂતને એમાં એઈ કેસે ને કે અમે અમે બી આમા જે પ્રોફિટ કમાશુ તમે ભી નુકસાનમાં ભાગ દઈ એવું તો કોઈ નહી હોય બધા એમ જ ક છે કે તો આ ખેડૂતને ભોગવવું પડશે એવું તો ના ચાલે ને જે સુખમાં સાથ દે ને દુખ માં બી દેવો જોઈએ
હા એ તો તમારી વાત બિલકુલ સાચી જ છે હવે ખેડૂતો ન તો આંદોલન કેટલા બધા ચાલુ છે હમણાં તો વચ્ચે અહિયાં સામે ખિયાળ કરીને એક કામ છે ત્યાં બી ખેડૂતોનું આંદોલન ચાલુ હતું કે આ પેટ્રોલ ડીઝલ ના ભાવ ઓછા થવા જોઈએ કે આ બધો જે છે અન્યાય થાય છે ખેડૂતો સાથે ના થવા જોઈએ અને બધું ઘણું બધું હાલતું હતું તો એનો બી કોઈ ઈ મુર્દા નું બી કોઈ અંત તો આવતો જ નથી. સરકાર તો ખેડૂતો માટે એટલું બધું કઈ કરતી જ નથી. તો આપને શું ક કરવાનું તમારું એમાં શું કેવું કે ખેડૂતો માટે કેટલું આમ નવી નવી યોજનાને એ લોકોને અપડેટ કરવી જોઈએ કે સ્કીમ્સ આપવી જોઈએ કેવું હોઈ શકે
હા એ તમારી વાત સાચી ખેડૂત હમણાં જો તમે કીધું સામખિયાળી હા એ મેં ભી ન્યૂઝમાં જોય તું મોરબી પાસે ભી ખેડૂતોએ આંદોલન કર્યા હતા આ આખા બધાથી જો ઓછું કમાતું હશે ને એ ખેડૂત હશે ને પણ બધા જરૂરી કોણ છે આપ ડા મીન્સ લાઈફ સાઈલ માટે આપણા જીવન માટે તો એક ખેડૂત છે. તો સરકાર ને બીજામાં ભલે કરે છે યોજનાઓ નીકાળે છે. એમાં ખોટું નથી પણ ખેડૂત માટે થોડુંકમ વધારે ધ્યાન આપે થોડુંક ત્યાં વધારે ધ્યાન પોત નખે છેે. તો શું ખેડૂતને વધારે કમાઈ શકે તો આપણા માટે ભી સારું કેમ કે જો ખેડૂત કમાશે તો એ વધારે આગળ ઉગાડશે સારું એવું ઉગાડશે તો જ આપણા દેશમાં પોહોંચી વળશે ને તો જ આપડે એક્સપોર્ટ કરશું તો જ આપડા દેશમાં ઈન્કમ આવશે. તો ગવર્મેન્ટને તો એક જ ઈ છે કે થોડુંક વધારે એવા અ સ્કીમ્સ એવી લઈ આવે કે એવી પોલિસીઝ લી આવે કે ખેડૂત થોડુંક આમ કમાય વધારે કમાય ખેડૂત ને પ્રોફિટ વધારે થાય ને લોસ ના થાય. વરસાદ કે આવે તો કેટલો લોસ થઈ જાય તો ખેડૂત ને એમાંથી તમે કીધું કે બાર હજાર જેટલી સબસિડી મળે. એટલાની તો એની દવાઓ જ થઈ જાય દવાઓ બી પૂરતી નથી આવતી હવે તો થોડાોક ભાવ વ ધારે બીજે થોડુંક ઓછું નાખી ને એ એના ભાવ અહિયાંના ખેડૂત માટે ભાવ વધારે તો શું ખેડૂતો નિશ્ચિત રે કેમ કે એટલું બધું બોજ બની ગયું છે આજકાલ ખેડૂત માટે. કેટલા બધા ખેડૂત
અચ્છા
ખેડૂત બધા આપઘાત કરી દે છે.
હા હા તમારી વાત તો સાચી છે ખેડૂત આપઘાત કરે છે એતો મને વધારે જ લાગ્યું. કેમ કે ભલે એ લોકો આમ કમાણી બહુ ઓછી થાય છે એની હવે ક્યારેક તો વરસાદ આવી જાય બિનજરૂરિયાત વરસાદ આવી જાય છે કે ત્યારે લોકોનો પાક નુકસાન થાય છે. તો એની જવાબદાર લેસેજ કોણ સરકાર ને એક જવાબદારી લેવી જોઈએ ભાજપ સરકાર આપે એમ વોટ કરી આવે તો કે અમને વોટ આપજો અમે તમારા માટે આ કરશું અમે તમારા માટે ઉ કરશું. પણ જયારે સમય આવે છે કરવાનો ત્યારે તો કોઈ હતા જ નથી ભેગા. તો એ ત્યારે કોઈ ક્ય કેતાય નથી.
તો હવે આપને એઈ બી ધ્યાન રાખવું જોઈએ કે તો એમે કઈ વોટિંગ આવશે તો કહી દેવાનું તમને વોટ નહી આપ્યે બીજી પાર્ટીને વોટ આપી દેવાનું.
હા એ હા સા ચૂં પણ ઘણા બધા ખેડૂત માટે સપોઝ અ જોઈ આપડે જોઈ તો વરસાદને આવે નુકસાન આવે નુકસાન થાય એ લોકો એક તો એગ્રો વાળાને તમે કીધું કે એક તો એ લોકો ના બિલ ચુકવવા ના હોય આ વર્ષ મને નુકસાન થયું મારા ઈ બિલ તો બાકી જ છે. આટલા પૈસાથી હું બિલ ચૂકીશ તો ઘરે શું રાખીશ તો એ હજી ઉધાર રાખ હજી આ વર્ષ કે છે કે આવતા વર્ષે દેશું હજી બે વરસ નો ઉધાર રાખશે ત્રણ વરષ નો ઉધાર રાખશે આમ કરી કરીને ખેડૂત કેટલો બોજ આવી જાય એટલે એમ એ લોકો પછી શ સાઈડ કર દે.
હા ઠીક છે લ્યો હવે હું પછી વાત કરું?
એ હા બાય.
બાય.